હલો.
હેલો.
મેડમ બોલો.
હેલો.
હા.
આમ મારો અવાજ આવે છે તમને?
આવે છે.
કેમ છો?
સારું બસ મજા.
તબિયત પાણી?
સાઝા તા એકદમ.
તમારા બા શું કરે છે?
બા તો જોબ કરે છે મેડમ.
હા હા પરવારી ગયા.
હા હા મેડમ.
હેલો.
હા બોલો.
હા અવાજ કેમ કપાય છે તમારો?
અ કદાચ નેટવર્ક ઈ ટુ હોય.
બરાબર હા અત્યારે આ વાતાવરણ એવું છે એટલે બધાને એ પ્રોબ્લેમ થાય છે જ.
હા બોલો.
હા. તો અત્યારે આ જીઓ, ને એરટેલ ને વોડાફોન ને બધા સીમ નીકળ્યા છે તો, કયું સિમ સારું હોય?
મે મે મેરો અડતાળતો બધા જિયો જ વાપરે છે. જીયો.
પણ આ બીએસએનએલ વાળા આવી સ્કીમ કરીડી છે એરટેલ વાળાએ, વીઆઈ વાળા એ તો એ બધા કાડ સારા નહી હોતા?
ના ના મેડમ એ એરટલ તો પકડતો જ નહીં તમે, એ એરતલ મા તબલીક બઉ થાય છે કેમકે, કેમકે દેવું તમારું મોબાઈલમાં એક કાડ નાખતો ને, ન ઓટોમેટિક, તમારી બેટરી ઉતરો મારે ઓટોમેટિક, તમને ખબર બી નહી પડે, બેટરી સેના કારણેને ઉટરે છે.
બરાબર એટલે એટલે જીઓનું કે કાર સારું આવે છે.
જી અત્યારે તો બધે જીઓ જ વપરાય ટીઓ, જિયો અનલિમિટેડ આલે છે.
હા પણ એ જીયો અન લિ લિમિટેડ આપે છે પણ અત્યારે જીઓ ના સીમમાં પણ પ્રોબ્લેમ થાય છે ને નેટવર્ક નથી આવ તું નેટવર્ક ઈ વધે થઇ ગયા છે.
મે મે મે આ આટો રેવારનું, કેમકે કેમકે આટોમે જે વાપરો છો ને, એ હતું તેટિંગ બર્તન માટે તેટિંગ બર્તન, પરમનેન્ટ નહીં આવું પર પરમનેન્ટ આવતા આવતા. સાત વાગે લાગટે,
બરાબર બરાબર,
હ એટલે એટલે તમારે નેટવર્ક નું બહુ ઇચુ, આવતો હોયને ને લ તમે તમે વાઈફાઈનો ઉપયોગ કરી શકો છો તમે,
તો વા વાઈફાઇ મા કયુ વાઈ ફાઈ સારું આવે છે એમાં બી એટલા બધા વાઈફાઈ નું બધું વધી ગયું છે ને જીઓ નું ને આનું તે નું ને,
મે મે મેડમ જી જીટીપી એનો- - જીટીપી નો અનુભવ ચાર આવેતે- - મારા ઘરમાં પોતે જીટીપી પ્યાલા જ વાપરો દો- - હ એ એમાં છ મહિનાના ચાર હજાર. તમને એથી એમીએ ની ફીડ મળે. બહુ સોલેડ વાઇફાઇ આવે છે. એમાં કશો પ્રોબ્લેમ નહીં થતો મેં હમણાં- - એરતેલ નુ નખાયુ ઉ તું નને- - મ પણ મને પાયું નહીં હ હ- -
તો એ કંપની માં- - થી જ આવે આપડે કે આપડે કરાવું હોય તો આપડણે કંપની માં કોલ કરવો- -
હા કંપનીમાં કોલ કરો પડે મેડમ હ ન- - હ તમારું આધાર કાર્ડ જોઈએ. તમ તમામ પાર્ટ ઇમેલ આઈડી હોવું જોઈએ. તમને લાઈટ બિલની ઝેરોક્ષનો ફોટો મોકલવાનો હા તમારો એક જ અતિત્યનો મોબાઈલ નંબર મોકલવાનો.
બરાબર એટલે ફોન થી કરાય કે રૂબરૂ જવું પડે રજીસ્ટ્રેશન કરાવવા?
હ ફોનથી કરાય ફોનથી. ન તમારે એડરેસ કહી દો ને મન પણ મેડમ તમારે ધારકોનું તમારે પેમેન્ટ પેલા કરવું પડે હો.
બરાબર એટલે રજીિસ્ટ્રેશન કરાવું એટલે તમારે પેમેન્ટ કરી દેવું પડે.
હા તમારું પેમેન્ટ કઈ જાય નહી. હા હા એનો કોના તમારું પેમેન્ટ કઈ કઈએ ના જાય.
હા એટલે આપડે કદાચ એ લોકો આપે ઘેર ફિટિંગ કરવા ના આવે કશું ઈસ્યુ થયો તો આપણું પેમેન્ટ આપણને પાછું મળે ખરું?
આપણને મલી રે.
બરાબર હા. અને તમે જે રજીિસ્ટ્રેશન કરાવી દો તો કેટલા કલાકમાં કેટલા દિવસ? માં આવે છે વાઈફાઈ વાળા?
મ અ અતારની કન્ડીશન જોઈને મેડમ એક દાડો તો લાગે મારે પોતાને એક ઇન્ટોલેશન ઇન્ટોલેશન કર્યા પછી વાઇફાઇ તમારું બે કલાકમાં એક્ટિવેટ થઈ જાય.
હમ અને એ લોકો કોલ કરીને આવે છે ઘરે કે પછી પછી મેસેજ કરે છે કે ડાયરેક્ટ આઈ જાય છે?
હ હ હ જે એમનો મેનેજર હોય ને એ મેનેજર તમને કોલ કરે. અતાર તમે કઈ છો કઈ જગ્યાએ છો તમે ઘેલ અવેલેબલ છો ને? હ તો જ લોકો આવે.
હા એટલે આપણને ફોન કરીને આપણને જણાવે કે અમે અમે આટલા કલાકમાં તમારા ઘરે આયીશું.
હા એવું છે.
હા અને કેટલા કલાકમાં ફિટિંગ થઈ જાય?
હ એ ફિટિંગ કરતાં બોવ વાર નહીં લાગતી. હ એ એક કલાકની આજુબાજુ થઈ જાય.
બરાબર સમથિંગ દોઢ કલાકની અંદર બધું પતી જતું
હ, પણ ચાલુ બે કલાકમાં થાય હો.
હા તો એની સ્પીડ સારી આવે છે વાઈફાઈની?
સારી આવે.
જીટીપીએલ વસ્તુ કીધું ને તમે.
જીટી જીટીપીએલ મેડમ સારમાં સારુ છે
હા પણ આ જ જીઓનું પણ અત્યારે સારું ચાલે છે એમ કે બધા વાઈફાઈ.
એ એમ એમે મેડમ એ લોકો એ ટોકન હ, એ લોકો રાઉટર એકલું ના લે હ. મને એની તો રે તોક લેવું પડે રાવત એક. એકલુ નથી આલતા અતારે.
હા, તો જીટીપીએલમાં એટલું રાાઉટર આવે.
રાવતર.
હા, અને જીઓ વાળામાં તમારે લેવું પડે, તમે શું કીધું પેલું સેટઅપ બોક્સ.
હ, હ, એની સેઠું હગ ની હ. હ હ. મે મેડમ મેડમ કોઈપણ કોઈપણ જે તો બ ઓનલાઈન વાળુ ના લેવાઈ ઓનલાન દ દમ. તમારે ઇન્ટરનેટ કનેક્શન કપાઈ જાયને હ તમારે ટીવી બી બંધ થઈ જાય, વાઇફાઇ બી બંધ થઈ જાય.
હા, એટલે ત અ અ તમે કીધું એ ના લેવાય બરાબર. તો ત તમે કહો છો એ એમાં બધું આવે?
બબ, બધુ બધુ મેડમ આવી જાય હ. તમારો લેપટોપ ચાલે, તમારો મોબાઈલ ચાલે દ. તમારે અપડેટ કરવા કઈ બહાર ના જવુ પડે હ. ઘરમાંને ઘરમાં બધું થઇ જાય. એની તરવી શરવી તમને હારી આ શરવી તમને સારી આલે છે.
હા, અને એ એ લ એની અંદર કેટલાક કનેક્ટ થઈ શકે, તો સ્પીડ તમારી ઓછી ના થાય.
હ હ હ મે મેડમ વીટ વીટના વાપરી .
હા, તો વીસ જણ વાપરે તો બી સ્પીડમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી એમાં.
એ એનું કામ ઉપર આઢાર. એ એ વિતના ઠું વાપરે છે. નામનો કરે છે જે મ અહ અહ યું યુટ્યુબ ઉપર વિડીયો જોવે છે એ એના ઉપર આ
કે કોઈ મુવી જોતું હોય, કોઈ સિરિયલ જોતું હોય કે કોઈ બધ વધારે જેટલે એમબી નું વધારે યુઝ કરે એમ એમ વાઈફાઈ ને લો લોડ પડે.
કપટ આવે.
હા, એટલે એની સ્પીડ ઘટી જાય.
હ હ બંનેમાં રતો થી મેડમ. હ હ હ પોલટ્રી બયા પોલટ ફોર ટી બી આવે ફાઇવ ટી બી આવે. તમે ફૂલ થી કને કાઢી ને આલો ને તો ફાઇવ ટી બી ની પીડ એવીને એવી રે.
બરાબર એટલે ફા જેને ફાઈવજી વાળું સ સીમ હોય એ લોકોને ફોરજી માં કનેક્ટ કરવું પડે.
ને ના ના મેડમ એવું નઈ કરો હ. ડો તમારે ફાઈવ ટી ની પીડ જો તમારા લોકોને બરાબર પાંચ લોકોને વાઈફાઈ હહ પાંચ લોકોને ફાઈવજીમાં જોઈન્ટ કરો. પાંચ લોકોને ફોરજીમાં જોઇન્ટ કરો. હહ એ એટલે આઈ ગયુ તમારે
બરાબર બરાબર. એટલે પેલા વાઈફાઈ ને બી લોડ ઓછો પડે.
લોડ ઓછો પડે
હા એટલે તમારે સ્પીડ જળવાઈ રહેે તમારા વાઈફાઈની.
જળવાઈ ને.
હમ પણ આ વાતાવરણના લીધે કોઈ ઇસ્યુ નઈ થતું અત્યારે વાઈફાઈમાં?
કોઈ તું નહી મેડમ. હ આપણે ઘેર લાઈટો જાય. તો જ બંધ થાય મેડમ.
અને હા વાઈફાઈમાં પણ એવું હોય કે લાઈટો જાય?
હહ હહ હહ એ એ આગ આગળથી જઈથી લાઈટ આવતી હોય ને એ એ લાઈનમાં લાઈટું જાય તો જાય એ લાઈનમાં.
એટલે વાઈફાઈમાં જે આગળથી તમારે બધું આવતું હોય ને એ લોકોને ત્યાં પ્રોબ્લેમ થયો હોય તો તમારે વાઈફાઈ ના આવે.
હા મું માય મારે મેડમ હમણાં બંધ આયુ. હમે હમણાં રવિવારની જ વાત કરું. ર રવિવારની હું વાત કરું. હહ હમણાં છ સાત કલાક મારે બંધ આયુ વાઇફાઇ.
હ હ બરાબર હા એટલે એની તમને કેવી રીતે ખબર પડે કે લાઈટો ગઈ છે કે કશું થયું છે એવી રીતે વાઈ
હા એ એ નો ઇન્ટરનેટ કનેક્શન લખેલું હોય ને
એટલે મોબાઈલમાં બતાવે એવું કે નો ઇન્ટરનેટ કનેક્શન?
મો મોબાઈલમાં બી બતાવે. હ ત તમે એકવાર કમ્પ્લેન કરો ને તમારી ઝડપીને ઝડપી કમ્પ્લેન તમને ફોલ કરી આપવામાં આવે.
બરાબર. તો તમ તમને મેસેજ આવે ખરો એનો?
મેસેજ આવે લોકો રિક્વેસ્ટ એટલે આપડમાં મેસેજ આઈ જાય. તમાર આટલા કલાકમાં સોલ થઈ જશે. એવું લખાઈને આઈ જાય.
બરાબર. તમારો ખુબ ખુબ આભાર. તમારે તમે જે આ વાઈફાઈ વિશેની ઇન્ટરનેટ વિશેની અમને માહિતી આપી એ બદલ ખુબ ખુબ આભાર. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.